મજામાં, મજ જામાં.
ઓકે તો આજનો આપણો ટોપિક છે, સુખ એટલે શું? સુખની પરિભાષા ની આપણે વાત કરવાની છે આજના ટોપિકમાં. તો ટોપિક ને શરૂઆત કરતા પેહેલા હું તમને જણાવીશ કે સુખ એટલે શું, તો ભાઈ દરેક માનવી માટે એક એની મૂળભૂત જરૂરિયાત ગણી શકાય, તે એવી વસ્તુને જોઈએ તો એમાં મને લાગે છે કે એની અંદર સુખ નો સમાવેશ થતો હશે. કારણ કે અત્યારે દરેક લોકો કઈક ને કઈક કામ પ્રવૃતિ સાથે જોડાયેલા હોય છે તો એનો ઇન્ટન્શન એવો જ હોય છે કે ભાઈ મારે સુખી થવું છે, અને મારા પરિવાર ને પણ મારે સાથે સાથે સુખી કરવું છે, આવો એનો કોઈ પણ પ્રકારનો ઇન્ટેન્શન ગણી શકાતો હોય છે. પણ માનવી જે સુખ મેળવે છે તે, ક્યાંથી મેળવે છે? તો અત્યારે આપણે હાલમાં જોયું તો માનવી પોતાની છ ઇન્દ્રિયોમાંથીને સુખ મેળવવાની ટ્રાય કરતો હોય છે. અ છ હિન્દી માં વગેરે તો કેવું થઈ ગયુંસ સ્પર્શ થઈ ગયો, દેખવાનું થઈ ગયું, હાથ, કાન, નાગ એ પ્રજનન વગેરે દ્વારા, માનવી પોતાની રીતે સુખ મેળવવાની ટ્રાય કરતો હોય છે. પણ એમાં થાય છે એવું, કે આ બધી વસ્તુમાંથી જે સુખ મળે છે. તે નિરંતર નથી હોતું, તે ક્ષણિક હોય છે, અમુક સમય પૂરતુ મર્યાદિત હોય છે. જયારે તેની મર્યાદા પૂરી થાય છે, તો ત્યાં સુખનો પણ અંત આવતો હોય છે. તેવો આપડે જોઈ શકાય છે. પણ માનવી એક એવું પ્રાણી છે, કે જેને સુખ કેવું જોવે છે. તો કે ભાઈ એને સુખ નિરંતર જોવે છે, એને થોડું ઘણું સુખ નથી જોતું. એને કેવું છે કે ભાઈ અ અત્યારે હું સુખી છું. તો આની પછીની મિનિટે હું આના કરતા વધારે સુખી હોઉ. તેવી એની આ આલોચના હોય છે, તો આ મુદ્દામાં તમારું શું કેહેવું છે?
બિલકુલ, બિલકુલ, તમે જેમ સુખ દુઃખ વિશે પ્રકાશ પાડ્યો, કે જરૂરી તમે વાત કરી કે ભાઈ સુખ એક વસ્તુ કહી શકાય, કે ભાઈ સુખ છે તે નિરંતર તો ના જ હોઈ શકે, કેમ કે સુખ પછી દુઃખનો પણ વારો કંઈક ને કંઈક અંશે આવતો હોય છે, એટલે દરેક ના જીવનમાં સુખ ની કડી અને ત્યારબાદ દુઃખ ની કડી છે, તે એક પેરેલ કહી શકાય કે સાકળ રૂપ તી ચાલતી હોય છે, એટલે દરેક ના લોકોમાં સુખ તો સુખે સંભવ છે, અને દુઃખ પણ સંભવ જ છે, એટલે દરેક લોકો એ આ બે વસ્તુમાંથી પસાર થવું એ સો ટકાની વાત છે, અને આ વસ્તુ માંથી દરેક વ્યક્તિ પસાર પણ થતા હોય છે, એટલે એમાં કોઈ પણ શંકા ને સ્થાન ના આપી શકાય, કેમ કે ઘણી બધી એવી વસ્તુ હોય છે, કે ફેમિલીમાં ક્યારેક સુખ થતું હોય છે, ક્યારે કે એ વસ્તુ, સુખની પરિભાષા શું હોય શકે? કે ભાઈ નોર્મલ હોય શકે. કે ભાઈ તમે કોઈ વસ્તુ ઉપર વધારે ફોકસ કરો છો, તો એ વસ્તુ તમને પ્રાપ્ત થઈ જતી હોય છે. અથવા તો કોઈ વસ્તુ તમે કરો છો તો, તમને એ વસ્તુ તમે કોઈ વસ્તુ ખરીદવા ગયા છે તો તમે એ વસ્તુ તમને મળી ગઈ. તો એમાંથી ઘણા બધા ફેમિલી માં કોઈ કાર લાવે છે, કોઈ ગાડી લાવે છે. તો ઘણા લોકો ખુશ થાય છે તો એ સુખની પરિભાષા એ રીતે મનાવતા હોય છે, ઘણા ઘણા લોકોની અલગ અલગ રીતે એની પરિભાષા હોય છે. તમે જેમ વાત કરી કે, ઘણા બધા. ઇન્દ્રિયો, છ ઇન્દ્રિયો છે, તો આપડી છ ઇન્દ્રિયો ના માધ્યમથી. ઘણા બધા લોકો સુખ અને આગળ વધારે હોય છે એટલે દુઃખ ની પરિભાષા ની વાત કરીે કે દુઃખ તો ઘણાના જીવનમાં આવે છે. દરેક ના જીવનમાં સુખ દુઃખ તો હોય જ છે એટલે દુઃખ ની પરિભાષાને કહી શકાય કે ઘણી બધી તમને પણ ખ્યાલ હશે કે વાત કરે કે ઉદાહરણ તરીકે માની લો કે આપડ આજુબાજુમાં કોઈ સોસાયટી છે તો સોસાયટીમાં કોઈ ઝઘડો થતો હોય છે. હવે ઝઘડો થતો હોય છે. તો ઝઘડામાં મારા મારી થતી હોય છે ઝપાઝપી થતી હોય છે. અથવા તો કોઈ કારણસર હવે એ ઘટનામાં શું બને છે અથવા તો શેના કારણે થાય છે તો તમને જાણવાની એટલી બધી જિજ્ઞાસા જાગી જતી હોય અને એ ઘટના થી તરત જ તમે પ્રભાવિત થતા હોય તો તમે પછી પણ એ ઝપાઝપી માં તમે પણ ઝપાઝપી માં આવી જતા હોવ છો એટલે પછી તમને પણ ક્યારેક બે લાફા પડી જતા હોય છે. એના માધ્યમ થી તમને પણ વધારે દુઃખ થતું હોય છે તો એનું મારું કેવું ઇન્ટેન્શન એ છે કે ભાઈ એ ઝપાઝપી કરે છે. તો તમારે એ વસ્તુથી ઘટનાથી તમારે પ્રભાવિત ના થવું જોઈએ જેનાથી તમને દુઃખ થશે કે કોઈ વ્યક્તિ છે, તો એના માધ્યમથી એ વ્યક્તિ છે, તો વધારે અ પ્રકારે વ્યક્તિ હોય છે તો એ વ્યક્તિને વધારે પ્રકારે દુઃખ થ હોય છે અથવા તો કોઈ વ્યક્તિ છે હત્યા થાય છે તો તમને દુઃખ થશે. પરંતુ એ દુઃખ તમને થોડા સમય પછી ભૂલાઈ જશે એટલે દુઃખ થશે પણ ઓછું થશે. એટલે મારું એજ માનવાનો વિષય કે જે વ્યક્તિ સમજ છે તો ભૂલ નથી, અને ભૂલ છે તો સમજ નથી, એટલે સમજદાર વ્યક્તિ તે ઘટનાથી પ્રભાવિત નહી જ થાય. અને ઘટનાથી પ્રભાવિત થશે તો દુઃખ થશે પણ ઓછું દુઃખ થશે તો એના વિશે તમે શું પ્રકાશ પાડશો.
હ જી બિલકુલ બિલકુલ તમે જે વાત કરી કે એવાતથી હું પણ થડો પ્રભાવિત થયો છું કે આપડ કોઈ પણ ને જઝા ધબે કે ગભા ગભી માં પડવું ના જોઈએ. જેના લીધે થશે કે એવું કે ભાઈ પ્રોબ્લેમ કોઈ બીજાની હશે ને ફસાવાનું પણ આપડે થતું હોય છે. એવું આપડે, જોઈ શકાય છે જેમ કે, અત્યારે હાલમાં પણ જોતા હોઈએ છ છે કે ભાઈ નાની નાની વાતમાં પણ હત્યા કરી નાખવી કે આ બધી વસ્તુ થાય છે. તો ઈ કોઈ માણસ એવું હોય કેને સુખ ના લીધે એવું કરતો હોય છે. ઘણા લોકોને બીજા લોકોને હેરાન કરવાવામાં પણ સુખ મળતું હોય છે. કે અત્યારે મોસ્ટ ઓફ લોકો સુખ સમાતની મળે છે તો કે ભોજન માંથી સુખ મેળવવાની અત્યારે સૌથી વધારે પ્રમાણમાં જ લોકોમાં જોવા મળતું હોય છે. જેમ કે કંઈ પણ વ્યંજન છે તો એ વ્યંજન ની અંદર વધારે પડતા મરી મસાલા નાખીને કે ટેસ્ટમાં વધારો કરીને લોકો સુખ મેળવવાની ટ્રાય કરતા હોય છે કે પછી અન્ય રીતે જોઈએ. તો એક દ્રષ્ટિકોંત એવું જ હોય છે કે માનવ એક એવું પ્રાણી છે. કે જે સુખમાં મેળવવા માટે પ્રજનને પણ છોડે એમ નથી. અત્યારે હાલના સમયમાં અ બીજા પ્રાણીઓની આપડે કોઈ પણની વાત કરીએ તો એ લોકો પ્રજનન છેના માટે કરે છે પોતાની જે પેઢી છે કે, પોતાની જે સાંકળ છે તેને આગળની રીતે આગળના જીવન માટે કન્ટિન્યુઅસલી રાખવા માટે એ વસ્તુ કરતા હોય છે. પણ માનવ એક જ એવું પ્રાણી છે કે જે, પ્રજનનને પણ સુખ ના માટે કરતું હોય છે. તો આ મુદ્દામાં તમારું શું કેવું છે?
બિલકુલ બિલકુલ તમે જે વાત ઉપર સરસ મજાનો એક પ્રકાશ પાડ્યો છે કે દરેક વ્યક્તિ છે તે પોતાની કંઈક ને કઈક ઈચ્છા હોય છે તે પૂરી કરવા માટે સખત અને સખત પ્રયત્ન શીલ હોય છે અને એ સુખ સુખ મેળવવાની જે ઈચ્છા છે, તે એક ટૂંકા સમય ગાળા ની કહી શકાય કેમ કે માનવી છે તે પોતાના શરીર માંથી સુખ મેળવે છે. પરંતુ એક નિરંતર ના કહી શકાય. કેમ કે એ ટૂંકા ગાળા માટેનું સુખ કહી શકાય. કેમકે માનવી છે સખત અને સખત પ્રયત્ન સાથે શરીર સાથે કોઈ પણ વસ્તુ સુખ મેળવવા માટેની પ્રયન કરે છે પણ એ ટૂંકા ગાળવા માટેનું એક સુખ કહી શકાય, કેમ કે માનવીની જે સુખની જે આશા છે એ તો એક નિરંતર કહી શકાય કેમ કે માનવીને સુખ તો અત્યંત નિરંતર જોએ છે. એટલે એના નિરંતર બાબતે ઘણી બધી એવી વસ્તુ છે કે એને કઈક ને કંઈક અલગ રીતે વસ્તુને પ્રયત્ન કરવો જોઈએ અને પોતાના જીવન માં ઘણો બધો એવો પ્રકાશ પણ અ પાડવો જોઈએ અને દરેક વ્યક્તિ જો સમજદાર હશે. તો ક્યારે પણ એ વ્યક્તિ છે તે ભૂલ કરશે નહી અને જો ભૂલ કરશે તો એ વ્યક્તિ સમજદાર ના કહી શકે. કેમ કે, અમુક વસ્તુ છે તે દરેક માનવીને અ અમુક વસ્તુ જયારે કહેવામાં આવે છે એટલે કેહેવાય ને કે આપડ પેલાના લોકો કેતા કે ભાઈ જે આપડે કોઈ વ્યક્તિ જે કહેલી જે વાત છે આપણે ખાલી સંભળવામાં જ સારી લાગતી હોય છે પરંતુ એજ વાત જો એ સમજી લે સામે વાળો વ્યક્તિ. તો એને જીવવામાં પણ ક્યારેક મદદરૂપ થતી હોય છે એટલે દરેક વ્યક્તિ એ વસ્તુ ઉપર ખુબ જ કુંડાણ પૂર્વક વિચાર કરવો જોઈએ અને આવનારી પેઢી પણ એ વસ્તુ ઉપર પ્રકાશ પાડે અને સમજદાર બને, તો વિષય ઉપર ખુબ જ ઊંડાણપૂર્વક એ પણ એ વિષયને સમજે. તો એ એક અભિલાષા છે અને દરેક વ્યક્તિ આ પ્રકારે કઈક ને કંઈક સખત અને સખત પ્રયત્ન સાથે. એ વસ્તુને યોગ્ય રીતે સમજવી જોઈએ અને આવનારા અ જે પેઢી આવશે તો એ વસ્તુ એને પણ સમજાય, તો એવી પણ આપણે એ પ્રકારે એ બાળકોને એ રીતે ટ્રેન્ડ કરવા જોઈએ તો તમે શું કેશો એના વિશે?
જી બિલકુલ બિલકુલ તમારી એક વાત મને ખૂબ આનંદક લાગી છે અને સમજવાો જેવી બાબત એવી છે. તમે જે હમને કીધું કે ભાઈ સાંભળેલી વસ્તુ સંભળવાવામાં કામ આવે અને અ જે સમજેલી એ વસ્તુ જીવો મકામ હવે એ વસ્તુ મને ગમી હોય બીજી એક વસ્તુ તમે કીધી કે ભાઈ અ સમજ છે તો ભૂલ નથી અને જો ભૂલ છે તો સમજ નથી આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. કે ભાઈ આપણને કઈ પણ વસ્તુની સમજ આવી જાય કે આપડે કોઈ પણ સાયકલ વગેરે ની વાત તો સાયકલ ચલાવતા આવ જાય તોનો મતલબ શું છે, કે આપણને સા લ સમજાઈ ગઈ છે તો તેને પછી આપણે જયારે આગળ જતા ચલાવીએ. તો તેમાં ભૂલ ન કોઈ ચાન્સીસ નથી પડી જવાની નથી અને અંદર કોન્ફિડન્સ વગેરે આવી જતું હોય છે. તો આ મુદ્દામાં એવું સ્પષ્ટપણે જોવાય છે કે ભાઈ સમજ આવી જ જશે તો એનાથી કોઈ પણ પ્રકારની ભૂલ થતી હશે તો અટકી જાય એવું મને જણાય છે આ સાથે તમે જે બીજો એક મુદ્દો મને વાત કરી કે ભાઈ આપણે અ પેલું તો જમીમાં અમને કીધું ને કે ભાઈ સાંભળેલી વસ્તુ સાભળવામાં કામ આવે છે. તો કે ભાઈ મારી પાસે બહુ બધી વસ્તુ નું જ્ઞાન છે. પણ ઈ વસ્તુને મેં અનુભૂતિ નથી કરેલી. વસ્તુને હું જીવેલો નથી, તો સામે વાળા માણસ ને હું જયારે કહીશ. તો એને ખાલી ઉપર છોડવું જ્ઞાન પૂરું મર્યાદિત લાગશે. પણ જયારે એ વસ્તુ મારા વિચારમાં છે મારા વિચારમાં છે કે હું કઈ પણ વસ્તુ કરું છું તો મારામાં વ્યક્તિત્વ ની અંદર જે વસ્તુ તું ભળી ગઈ છે. તો એ કોઈ પણણ વ્યક્તિ સામેવાળો વ્યક્તિ જોશે તો એનેરે કંઈણ વસ્તુ કહેવાની જરૂર નહીં પડેછ જા કોઈ પણ આપણે મોટીવેશનલસ વગેરેને આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ. તો આપણને થોડા ક્ષણ માટે એવું લાગતું હોય છે કે ભાઈ નહીં આ વ્યક્તિ બધી વસ્તુને પામેલો હશે. કે ભાઈ આ વ્યક્તિ પણ સુખી હશે આ વ્યક્તિ એવું કહી શકાય છે. પણ અંતે એવું કહી શકે કે ભ મોટિવેશનલ સ્પીકર ને સ્ટેજ છોડે ત્યાં સુધી જ બધી વસ્તુ હોય છે. સ્ટેજ છોડ્યા પછી પણ એ પણ તમારા મારા જેવો એક સામાન્ય માણસ થઈ જતો હોય છે. તો આ વસ્તુ મને જોતા લાગે છે અને બીજી એક વસ્તુ ઈ કે ભાઈ સુખ માણસ ને રંતર જોવે છે, પણ હજી એની કોઈ ડેફિનેશન ક્લયર નથી થઈ. કે ભાઈ કેટલું સુખ જોવે છે. આપડણે અસ્તિત્વની વાત કરીએ તો અસ્તિત્વમાં દરેક જગ્યાએ સુખ અને સુખ જ છે. દુઃખ મેળવવા માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ ને, આ વાત ન મને એવું લાગે. કેમ કે દુખી થઈ છીએ શું કામ આપડે? કઈ પણ વસ્તુની આપણે આશા રાખીએ છીએ અને જે આશા પૂરી નથી થતી. એના કારણે જ આપણે દુઃખી થતા હોઈએ છીએ. પણ એમાં મેન મુદ્દો ઈ છે, કે શું જોતા પણને ઈ વ્યતીત થાય છે. કે જે આપણી આશા છે એ અસ્તિત્વને અનુરૂપ છે કે અસ્તિત્વને વિરુદ્ધ છે. જો અસ્તિત્વને અનુરૂપ આશા હશે છે તો એ જરૂર ને જરૂર પૂરિ ને જેનાથી સુખ જ મળવાનું છે. પણ જયારે અસ્તિત્વની વિરુદ્ધની આશા હોય છે ત્યારે તે પૂરી નહી થાય. અને દુખનું કારણ બનવાનું થતું હશે. તો આ મુદ્દા પરથી એવું તો થોડો ઘણા અંશે કહી જ શકાય કે ભાઈ મારા દુખ નું કારણ હું પોતે જ છું. કે મારા દુઃખનુ કારણ મારી રાહ સમજતી છે કે હું કોઈ વધારે પડતી આશા વગેરે રાખીને બેઠો છું જેના કારણે મારે, દુઃખી થાવું સ્વાભાવિક વાત છે, તો આ વાતો પરથી મને આવું લાગે છે અને મળીએ અવે બીજી વાર. અ નવા કોઈમાં ઠીક છે, મળીએ બીજી